હા કેમ
હલો ભાઈ જય શ્રી કૃષ્ણ એકદમ મજામાં તમે કેમ છો
કઈ નઈ બધા મજામાં છે શું કરી્યા છો હમણાં ખેતીમાં કેવો હાલ છે
કઈ નહી હાલમાં તો છે ને અમે ખેતી તો કરી રહ્યા છેએ અને સારી એવી ખેતી થઈ પણ રહી છે અને હાલમાં શું છે કે ચોમાસાની રઋટ આવી રહી છે એટલે અમારે ત્યાં શું છે કે અમે જે ભાત રોપએ છે તેની તૈયારી કરી રહ્યા છે એના માટે અમે આ જે વાડી હોય છે તે ટક્ટર દ્વારા અમારા જે કાદુક પળન હોય છે જે તરુ નાખવા માટે તો અમે એ પણ કાર્ય કરી ના્યું છે તમારી બાજુ કેવું છે વાતાવરણ એવું હમણાં તો સારું હશે ને
હા હમણા તો સારું છે પરત તમે જાણો છો કે વાતાવરણ ગમે ત્યારે બગડી જાય છે અને ગમે ત્યારે સારું પણ થઈ જાય છે કારણ કે આપણા જેલા દેશમાં ઘણું બધું થવા માંડે છે જેના કારણે આપણેએ ખેતી કરીએ છીએ તેમાં આપણને ઘણો બધો ફરક જોવા પડે છે એટલે જોવા મળે કારણ કે આપણે જે પહેલા ખેતી કરતા તેમાં આપણને જે આપ ખેતીમાં કોઈ પણ પ્રકારનો પાક રોપતા જેમ કે શાકભાજીમાં ટામેટા રીંગણ દૂઢી છે ઘણા બધા પ્રકારના વિવિધ પ્રકારની આપણે શાકભાજી રોપતા અને પેલા સારી પણ એવી થતી હતી ને આપણે યોગ્ય પ્રમાણે યોગ્ય પદ્ધતિ કરતા હતા